હલો.
કેમ છો?
એકદમ મજામાં તમે મજામાં?
હું પણ મજામાં
આજે છે ને મને એક વસ્તુ યાદ આવી આજ મારે કામવાળી છે ને હમણાં થી મને બહુ હેરાન કરે છે એક વાસણ ઉટકે ને તો બેન બોલો નળ ચાલુ ન ચાલુ રાખીને વાસણ ઉટકે હું એને કેટલું સમજાવું કે બેન આટલું બધો પાણીનો બગાડ ઘરમાં અત્યારના પાણી કેટલું જરૂરી છે, અત્યારના અમુક ગામડાઓમાં કે અમુક સ્થિતિઓમાં જોવઓ પાણી કેટલું વેસ્ટ કરે છે બધા અને આમ એક બાજુ એમ કે કેટલી બધી પાણીની તંગી છે. કારણ કે વરસાદ નથી તો પછી આપણે પાણી આગળ જતા કાઢશું ક્યાંથી અત્યારના નાના છોકરાઓ જોઓ પાણી પીવું હોય તો આખું ગ્લાસ પાણી પીસે અને અડધો ઢોળી નાખશે એવું નહી કે પાણી બચાવી તો આગળ જતા કારણ કે તેના આપણા દેશમાં પાણીના ટકાવારી ઘટતી જાય છે વધતી નથી ઘટ તો આગળ જતા તો આગળની પેઢીઓને પાણી મળવું મુશ્કેલ પડી જશે હું મારી કામવાળી ને કેટલું સમજાવુ છું. કે બેન તું નળ ખુલ્લો રાખીને વાસણ ન કર ટબ ભર ટબ માં ભરીને રાખ પણ એ સમજતી જ નથી અને હું મારી બેબી ને કઉ કે તું ફુવારા માં નાય જે છે એના કરતા ડોલમાં ભરી નહાતી હો તો ફુવારામાં તમારે એક ડોલને નાતા હો ને તો ફુવારામાં ચાર ડોલ વય જાય છે વોશરૂમ જાય તો ફ્લસ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ બાથરૂમ કરવા જાય તો બી ફ્લશ ચાલુ ને ચાલુ કોઈને પાણી બચાવવાની કોઈને પડી જ નથી કેટલો પાણી નો વેસ્ટેજ અને ફ્લેટમાં રહેતા હોય તો બધા એક જ વસ્તુ કે ઓલા ના ઘરમાં આટલું જ વપરાય છે ને અમારું તો સૈયારુ છે તો અમે શું કામ ન વાપરીએ એમ કરી અને પછી પાછળથી પાણીના ટેન્કરો મગાવવા પડે. પાણી આવતું નથી. કેટલું પાણીની મહામારી થાય છે અમુક ગામડાઓમાં તો તમે. જોવઓ બિચારાઓને કેટલા પાંચ પાંચ કિલોમીટર બેડા લઈ. અને પાણી ભરવા જાય ને ત્યારે માન બે કે ત્રણ બેડા મળે છે. તો આપણને એમ થાય કે કેમ માણસ સમજતું નથી. કે આપણે કોઈક નો વિચાર કરીને પણ પાણી બચાવીએ અને એક થોડોક વરસાદ આવે તો આપડણે ઝાડવા ઉગાડીએ તો વરસાદ આવે અને ક્યાંક પાણી નુ બધા એવું વિચારવું જોઈએ. કે વરસાદ આવે તો આપણી સોસાયટીમાં આપણે પાણી કઈ રીતે સ્ટોરેજ કરીએ. કે આખું વરષ આપણને પાણી ની તંગી નો પડે. એવું કોઈ વિચારતું નથી તમારું શું કેવું છે.
એકદમ સાચી વાત તમે કહો છો પાણી બચાવ છો પાણીની વાસ્તવિકતા કેટલી છે આવે એક ટકા પાણી છે આખા વિશ્વમાં જે આપણને પીવા યોગ્ય છે. અને બીજા બધા તો કહીએ ને કે ખારા પાણી છે જેને આપણે પીવા માટે કેટલો બધો ચાર્જ કરવો પડે જેમ કેને ફિલ્ટર કરવા પડે પછી એની કેટલી પ્રોસેસ માંથી પસાર થવો પડે ત્યારે માંડી તીવા લ. તે સ તે શ બાકી તો આપડે ભૂગર્ભ જળ નો યુઝ કરીએ છીએ નદી ના પાણી નો યુઝ કરીએ છીએ. તો એઈ સમય દરમિયાન એ તે જો. આપણે આપડે આપડે એવું વિચારીએ કે આપડે એવું વિચારીએે કે જો આ લોકો પાણી પાણી છે એને વ્યય કરી જે કે ત કીધું તમારા કામ વાળી છે. એ પાણી નો નળ શરૂ રાખે છે પછી અત્યારે આપડે બધા ફિલ્ટર યુઝ કરીએ છીએ. તો ફિલ્ટર છે એનો એક. આપણને બાર રૂપિયા નો પડે છે યુનિટની પ્રમાણે તમે ગણતરી કરવા જાવ. તો એક ગ્લાસ છે આપણે બાર રૂપિયા નો પડે છે. ભાઈ એક ગ્લાસ બાર રૂપિયા નો પડે છે એ વાત તમે આખા દિવસમાં કેટલી વાળ પાણી ભરો છો એમાં અને મશીન સતત શરૂુ જ રહેે છે. અને મશીન સતત જરૂરી એટલે શું થાય કે વીજળી વીજળીનો વ્યય થાય છે પ્લસ વેસ્ટેજ પાણી નીકળે છે વેસ્ટ વેસ્ટેજ પાણી નીકળે છે તે વેસ્ટેજ આરવ સિસ્ટમમાં તો વેસ્ટેજ પાણી નીકળવાની પેલી છે તો વેસ્ટેજ જે પાણી નીકળે છે. તે વેસ્ટેજ પાણી ને રીતે સંગ્રહ કરીને. ફુલ ઝાડમાં નાખવામાં આવે અથવા તો પોતા મારવામાં આવે. કે એનાથી સંડાસ બાથરૂમને એવું ધોવામાં આવે તો શું થશે. કે એટલું પાણી નો બચત થશે એટલે આપે પાણીનો ઓછો વ્યય કરવો પડશે. અને એઈ ઉપરાંત તમે જો વાત વાતમાં લોકો શું કરશે અડધી બોટલ ભરી હશે. પાડીની તો જવા દેશે છોકરાઓ છે અડધા અડધા ક્લાસ ભરી જાવા દેશે પીછે થોડું ઘને જાવા દેશે. કા‌ઇ પાણી નો ભરપૂર ઉપયોગ કરતું વ્યવસ્થિત ઉપ ઉપયોગ નથી કરતું વિવેક પૂર્વક ઉપયોગ નથી કરતું. એના કારણે શું થશે કે પાણીનો વ્યય થતો જ જશે અને લોકો છે ઇ પાણીને નુકસાન કરતા જ જાય છે. અત્યારે પાણી નો વપરાશ વધુ છે. પણ એને બચત કરવા માટેનો કોઈ સોર્સ જ નથી ના તો ભૂગર્ભ જળ યોજના કોઈ કરેલી છે. ના તો કોઈ પણ એવી એ પ્રોસીજર થઈ રહી છે જેના કારણે આપડણે પાણીને બચાવી શકીય. અત્યારે જંગલોય કપાઈ રહ્યા છે એટલે જંગલની જમીન સપા થઈ રહી છે ને આ કોંક્ર્રીટ ના જ. એટલે કે મકાનો બની રહ્યા છે તો એમાં કોઈ પાણી ની બચત નથી થતી કારણ કે એમાં ટાયર્સને બધું નાખીને. કવર કરી દેવામાં આવે છે. તો પાણી જમીનની અંદર ઉતરે એ રીતે કઈક કરવું જોઈએ જેથી પાણી બચે. હા તો એશી ટકા પાણી ગટર માં જ જાય છે મને તો એવું લાગે છે. કે થોડોક આ બાબતે દરેકે વિચાર તો કરવો જ જોઈએ તમાર શું કેવું છે.
બહુ સાચી વાત છે તમારી. કે અત્યારના દરેક માણસે વિચાર કરવો જ જોઈએ. કે પાણી કઈ રીતે બચાવવું. અત્યારના જુઓ મોટા મોટા વોટર પાર્કો થવા માંડ્યા છે. હવે એ વોટર પાર્કોમાં કેટલું પાણી વયું જાય. સ્વિમિંગ પુલો પોતાના ઘરમાં બધા કરવા માંડ્યા છે. તો એમાં કેટલું વેસ્ટેજ પાણી થાય છે કારણ કે. વોટર પાર્કમાં તો અમુક ટાઈમે પાણી ઇ લોકો બદલાવી નાખે છે. તો ઈ પાણીમાં કેટલો પ્ર અ ઇજે વેસ્ટેજ પાણી ગયું હોય. એનું આપણને કોઈ ઉપયોગ મા નથી લેવાતું. ક્લોરીન વાળું પાણી આપણને ક્યાંય ઉપયોગમાં નથી લેવાતું. તો આજે બધું બને છે મોટા મોટા વોટર પાર્કો એ બધું ઓછું કરવાની જરૂર છે એક કે એકાદું હોય. તો બરાબર છે પણ એક જ ગામમાં આઠ આઠ વોટર પાર્કો હોય છે બોલો તો એ કેટલો પાણીનો વેસ્ટેજ જાય છે. માણસ પોતાના ઘરે ફુવારાઓ રાખે છે. એમાં પાણી જાય છે, પછી પોતે જાળવાઓ નહી રાખતા હોય છે. તો ચલો જળવાઓને પાણી પાય છે એ બહુ સારી વાત છે. પણ અમુક જે વેસ્ટેજ પાણી ઘરવાથી તમે કોહો છો. એમ વેસ્ટેજ પાણી હોય છેને એ કોઈ ઝાડવાંઓને નથી પાતું. એ ગેંડીમાં જવા દે છે. જ્યારે ઝાડવાંઓ માટે અલગ થી પાડી રાખે. તો એ બચાવ પણ કરી શક કે છે, અને અત્યારના તો આપણા જે નદી અને જળાશયો છે જો ઈ લોકો ચોખ્ખા રાખે ને તો બી આપણને ચોખ્ખું પાણી મળે. અત્યારના તો અતાર નદીઓ આગળ કે તળાવમાં નાહવા જશે. એના એ તળાવમાં કપડા ધોશે, અને કેટલી ગંદકીઓ કરશે. કે ઈ પાણી જયારે આપણી સુધી પહોંચે છે ને એ ઈ ત્યારે એટલું ગંદું હોય છે કે આપણે ઘરના ફિલ્ટર રાખવા જ પડે. અને ઈ ફિલ્ટર ના હિસાબે આપણે પાછી જે ફિલ્ટરનું વેસ્ટેજ પાણી છે એ વેસ્ટ કરીને બધા ગે વોશ માં જાવા દે. એવું નહી કે આપણે ડોલમાં ભરી અને એના કચરા પોતા કરીએ. અરે વોશિંગ મશીનમાં કપડાં ધોવો છો તો એનું જે પાણી નીકળે છે એને બી તમે સંડાસ, બાથરુમ ધોવામાં વાપરી શકો. કે ચલો ઈ ફીનાવાળું પાણી છે ઈ એક જ જગ્યાએ ભેગું કરે ટબમાં અને એ એનાથી બાથરૂમ જોઈ નાખે. તો એ પણ પાણીનો બચાવ થાય છે. અન હવે તો બધા છે ને ફુલ્લી ઓટોમેટિક રાખવા માંડ્યા છ વોશિંગ મશીન. એટલે એમાં તમે જે અહ પાણીનો વેસ્ટેજ થાય છે ને ઈ ઓવર થાય છે. જે તમે ચાર ડોલમાં કપડાં ધોવો ને ઈ એમાં બાર ડોલમાં કપડાં ધોવાય. એટલું બધું પાણી વેસ્ટ થાય છે. એટલે આપણે તો પેલા અમુક જે ફુલ્લી ઓટોમેટિક છે કે પછી આ આર ઓ સિસ્ટમ છે, એ બધી સિસ્ટમોનો ઉપયોગ ઓછો કરવો પડે. અને એમાંથી કેમાંથી પાણી બચાવી શકીએ છીએ. ફુવારાઓ તો ફુવારાઓ બંધ કરવા જોઈએ. છોકરાઓને ટેવ પાડવી જોઈએ કે આ એક ડોલ છે એમાં તું નાઈ લે. ફુવારા નું બઉ મહત્વ ન કર. ઉનાળો છે ચલો ગરમી થાય છે તો ધાવ બે વાર નાવ. પણ એક ડોલમાં તમે અડધો ડોલ સવારના અને અડધી ડોલ સાજના એ રીતે નાવ તો બી તમે પાણીનો બચાવ કરશો. પણ આ તો ઉગાળો આવ્યો છે નાવુ તો પડે ને ગરમી થાય છે પણ તો તમે ફુવારા ન નાવ ને ડોલ ભરીને નાવ ને તો અડધી ડોલમાંય તમે એટલું જ સારું નાની શકો. પણ નઈ અમાર તો ફુવારો જ જોઈએ કોઈને કેના ડોલમાં નાવાનું તો ગમતું જ નથી. પછી તો તમે એમ કેવ કે હાથ ધોવે તો જમીને છોકરાઓ બ્રશ કરતા હોય. તો બ્રશભાઈ તે તમે જુઓ નળ ખુલ્લો હોય ને ઉભા ઉભા ધીમે ધી બ્રશ કર્યા કરે. અરે નળ બંધ રાખો ને. અને હાથ ધોવો છો તો હાથ ધોવા માટે તમે સાબુ લો છો સાબુ ઘસો તે પછી નળ બંધ રાખો પછી તમે હવે નળ ખોલો નઈ સાબુ ચોપડે તો ઘસે ને ત્યાં સુધી નળ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ રાખે. એટલે આ બધા જે બગાડો થાય છે ને એના હિસાબે આપણે પાણી ની તંગીની સહન કરવું પડે છે. અને ચલો હજી આપણે પૈસા દઈને બા થી તો મંગાવી શકીએ પણ ગામડાઓમાં તો એ સુવિધા કોઈ નથી મળતી. તો ઈલોકોનો એ વિચાર કરવો જે અત્યારના ખેતીવાડીમાં તમે જોવો વરસાદના હિસાબે પાણી ન થતું. પણ એ લોકોને પ્રોબ્લેમ થાય છે. કારણ કે એ લોકોની પાસે પાણી નથી થીયુ હતું. શહેર વાળા બધું પાણી આવી રીતે ખેંચી લે છેે, અને ખેંચી તો લે છેે પણ એટલો જ બગાડ કરે છે. અત્યારના અમુક સિટીઓમાં તો જુવઓ કે ફળિયાઓ ધોતા હોય એ બી કરતા હોય ને તો રોડ ઉપર કેટલું પાણી જ જતું હોય. પણ ના મારે તો મારું ફળિયુ એકદમ ચકાચક કરવું છે, એટલે હું તો પાણી નો બગાડ કરીશ અમારે ક્યાં પાણી નો કાઈ પ્રોબ્લેમ છે. તો રોડ ઉપર પાણી જતું હોય, પણ પાણી ઢોળ્યા જ કરે ઢોળ્યા જ કરે. તો ઈ બચાવ કરવો જોઈએ કે તમે ફળિું ધોવો તમારું આંગણું ચોખ્ખું રાખો પણ એક કે બે ડોલમાં પત્તું હોય તો વધારે ન ઢોળો. પણ એવું કોઈ જ કાઈ જ માનતું નથી અને પાણીનો બગાડત સ તત કરતું રે છે. અરે હું તો એટલે સુધી કઉ છું, કે તમારે પીવાના પાણીમાં પણ જો તમે પાણી સતત પીવો અને એક ગ્લાસમાં અડધું તમને જેટલી તરસ હોય ને એટલું જ પાણી લો વધારે પાણી લઈ અને ફેકોમાં અને જ તમારા બાળકોને શીખવાડો અમુક વાર તો આપણેે શું કરીએ છીએ કે આ બાળક ને એમ કઈ લે તારી મેને ગ્લાસ ભરી લે. તો બાળક શું કરે રમત રમતમાં ગ્લાસ આખો ભરસે અને અડધો અડધ ફેંકી દેશે. તો ઈ પણ શિક્ષણ આપવાની જરૂર છે. તમારું શું કેવું?
તમારી એકદમ સાચી વાત છે. આ બધી જ બાબતો નો આપડે ધ્યાન રાખવું જ જોઈએ. તો જ આમાં ફેરફાર થશે નહી તો કશો જ ફેર નહી થાય. પાણીનો વ્યય એટલો બધો થાય છે કે જેને સંભાળો ખરેખર ર જરૂર છે. ખરેખર તો ને તો જળ ઈ જીવન છે. જે લોકો વાસ્તવમાં સમજતા નથી એટલે જીવન કેવા કરતા તો એ અમૃત જેવું જ છે આપણા માટે. તો આપડે આપડા અમૃતને બચાવવા માટેના છે કેટલા પ્રયાસો કરવા પડે એટલે આપણા થી શરૂ કરશું તો આપણને જોઈને બીજાને અસર તો થશે જ તે એટલે આપડણે આજ નહી તો કલે આપડે કરશું ને એટલે આપણને જોઈને બીજા પ્રયત્ન તો અવશ્ય કરશે. મને તો એવું લાગે છે તમારું શું કેવું છે?
બહુ સાચી વાત છે અને આપણે એ કરવું જોઈએ કે પાણીનો સ્ટોર કેવી રીતે કરવો. દરેકે પોતાના ઘરે કે ફ્લેટે ઊંડો એક કુવ રાખવો જોઈએ અથવા તો કે પછી સ્ટોર માટે ટાંકી રાખવી જોઈએ અંડરગ્રાઉન્ડ કે જેના હિસાબે આપણે પાણી સ્ટોરેજ કરી શકીએ. અને અગાસીમાં વરસાદ આવતો હોય એ પાણી સીધું જમીનમાં ઉતરે એ પણ કરવું જોઈએ એટલે એનું એ વરસાદ નું પાણી આપણે આપણા ઉપયોગમાં લઈ શકીએ એટલે માણસો એ એ કઈ રીતે પાણીનોો બચાવ કરવો અને કઈ રીતે સંગ્રહ કરવો એ બે નું શિક્ષણ પેલેથી જ આપવું જોઈએ. સ્કૂલોમાં પણ આપવું જોઈએ અને ઘરે પણ એ જ્ઞાન રાખવું જ પડશે બધા એ અને પોતે તે કે સહિયારું છે, તો ચલોન વાપરે એવું નહી દરેકે પોતાના ઘરમાં પોતાના કામળા ઓ.